તો કેમ છો?
હ હાઈ હું મજામાં, તું કેમ છે?
હું સારી છું આજે કોલેજમાં મેક ઈન ઈન્ડિયા વિશે ચર્ચા થઈ હતી મને થોડું સમજાયું પણ હું વધુ જાણવા માંગુ છું.
અરે વા આ તો ખુબ જ રસપ્રદ વિષય છે મેક ઇન ઇન્ડિયા ભારતમાં ભારત દ્વારા બે હજાર ચૌદ માં શરૂ કરાયલ મહત્વ પૂર્ણ અભિયાન છે.
તેનું મુખ્ય ઉદ્દેશ્ય શું શું છે?
તેનો મુખ્ય ઉદ્દેશ ભારતના ઉત્પાદનમાં વધારો કરવાનો અને ને ઉદ્યોગને સ્થાપન સ્થાપવાનો અને યુવાનોને રોજગાર આપવાનો છે.
એટલે કે વધુ વસ્તુઓ ભારતમાં જ બનાવવામાં આવે.
હા બિલકુલ પહેલા પહેલા ઘણી વસ્તુઓ વિદેશમાંથી આયાત કરવામાં આવતી હતી પણ હવે ભારત ઈચ્છે છે કે બધી વસ્તુઓ આપણા ભારત ભારત દેશમાં જ વિકાસ થાય.
તેનાથી દેશને શું ફાયદો થાય.
ઘણા ફાયદા થાય જેમ કે સૌથી મોટો ફાયદો આપણા રોજગારી વધે, જ્યારે નવી ફેક્ટરીઓ અને કંપનીઓ શરૂ થાય ત્યારે લોકોને કામ મળે.
આજકાલ તો નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે.
સાચું છે જેથી આવા કાર્યક્રમો ખુબ જ જરૂરી છે જો ઉદ્યોગ વધે તો નોકરીઓ પણ વધે.
શું વિદેશી કંપનીઓ ભારતમાં ફેક્ટરી બનાવી શકે એ વિશે કઈ.
હા સર હા સરકારી સરકારી વિદેશી રોકડાને પ્રોત્સાહન આપે છે ઘણી મોટી કંપની ભારતમાં ઉત્પાદન કરી શકે.
મને લાગે છે કે તેનાથી નવી ટેકનોલોજી પણ આવશે કે.
એકદમ સાચું છે આ વિદેશ વિદેશી કંપનીઓ સાથે ટેકનોલોજી, નવી મશીનો નવા કાર્યપ્રદો પણ આવે છે જેથી ભારતના કામદાર નવી કુશળતા શીખે છે.
તમે મેક ઈન ઇન્ડિયા નો સિંહવાળો લોકો જોયો, તેનું કોઈ ખાસ મહત્વ છે?
હા સિહ સિંહ શક્તિ પ્રગતિ અને આત્મવિશ્વાસ નું એક પ્રતીક છે તે બતાવે છે કે આપણા ભારત ભારત મજબૂત અને વિકસિત દેશ ભારત તરફ આગળ વધી રહ્યું છે.
કયા કયા ક્ષેત્રમાં અભિયાન સામેલ છે?
આ ઓટોમોબાઈલ તેલ ઓટોમોબાઈલ ઇલેક્ટ્રોનિક્ મેન્યુફેક્ચર આવા ઘણા બધા ખાદ્ય ઉદ્યોગો અને બીજા ક્ષેત્રોમાં છે.
મોબાઈલ ફોન નું ઉત્પાદન પણ ભારતમાં થાય છે ને.
હા બિલકુલ પહેલા મોટા ભાગમાં મોબાઈલ વિદેશ માંથી આયાત થતા હતા હવે ઘણા મોબાઈલ ભારતમાં જ બને છે.
તો એનાથી કિંમત પર કોઈ અસર પડે છે.
હા જ્યારે આપ જ્યારે આપણી વસ્તુઓ દેશમાં જ બય ત્યારે પરિવહન આયાતનો ખર્ચ ઘટે પરિણામે વસ્તુઓ સસ્તી મળે.
મને લાગે છે કે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત સાથે પણ જોડાયેલું છે.
બિલકુલ બ બંનેનો હેતુ ભારતના આર્થિક રીતે વધુ મજબૂત અને સ્વાવલંબી બનવાનો છે
વિદ્યાર્થીઓ તરીકે આપણે એ માટે શું કરવું જોઈએ કેવી રીતે તે લાભ મેળવી શકાય
આપણે ભારતીય ઉત્પાદનોને પ્રોત્સાહન આપી શકીએ નવી કુશળતા શીખી શકીએ અને ભારતના પોતાના વ્ય વ્ય વ્યવસાય અને વિચારોને પણ કરી શકીએ
હજે ઘણા યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરી કરી રહ્યા છે એ વિશે
હા અને સારા સરકાર પણ સ્ટાર્ટઅપ કરવામાં મદદ કરે છે જો યુવાન નવા વિચારો અને આગળ આગળ આવશે તો તેનો વિકાસ વધુ ઝડપી થશે
મેક ઇન ઈન્ડિયાને કારણે ભારત વિશ્વમાં વધુ ઓળખ મેળવી શકે છે તે કેવી રીતે
ચોક્કસ જો જો આપણા ભારતમાં ઉચ્ચ ગુણવત્તા હોય વસ્તુઓ બને અને દુનિયાદાર દુનિયાભરના લોકો ભારતીયનો ઉત્પાદન ખરીદે
એટલે ભારત એક મેન્યુફેક્ચરિંગ હબ બની શકે
હા જે હા જ હા એ તો આર્થિક મુખ્ય હેતુ છે
શિક્ષણ વિકસિત દેશ બનાવવા માટે શું જરૂરી છે
વિકસિત દેશ વિકસિત દેશ બનાવવા માટે લોકો લોકોમાં મોટા ફાળો હોય શિક્ષણની શિક્ષણની લોકોને નવી શોધ કરે અને સમાજને આગળ વધારેે
વિકસિત દેશ માટે શું જરૂરી છે
વિકસિત વિકસિત દેશ વિકસિત દેશ માટે આપણે ટેકનોલોજી કુશળતા અને યુવાનોને યુવાનો મજબૂત રીતે વ્ય અર્થવ્યવસ્થા કરી શકે આધુનિક આધુનિક ટેકનોલોજી વિશે જાણી શકે તેવું હોવું જોઈએ
આજે તો ડિજિટલ ટેકનોલોજી નો પણ ઘણો ઉપયોગ થાય છે
હા ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા અને ઓનલાઈન શિક્ષણ એ પ્લેટફોર્મ એઆઈ જેવી ટેકનોલોજી દેશના આગળ વધ્યા વધી લઈ જાય છે
રોજગાર વિશેય કઈ
વિકસિત ભારત માટે યુવાનોને સારી નોકરી અને રોજગારની તક મળે તેવા ઉદ્યોગોને તે મદદ કરે છે
પર્યાવરણ વિશે શું મહત્વ
તે ખૂબ મહત્વનું છે કારણ કે વિકાસ વિકાસ સાથે વિકાસ સાથે પર્યાવરણનું રક્ષણ પણ જરૂરી છે જો વધુ વૃક્ષો સ્વચ્છ ઉર્જા અને પ્રદુષણ ઘટાડવામાં ઘટાડવો જોઈએ
એટલે માત્ર આર્થિક વિકાસ જ પૂરતું નથી
ના લોકોનું સ્વાસ્થ્ય શિક્ષણ અને તેના જીવનની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ
આપણે વિદ્યાર્થીઓ તરીકે શું કરી શકીએ
આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ નવી કુશળતા શીખી શકીએ નવા નિયમોનું પાલન કરી શકીએ અને સ્વચ્છતા જાળવી શકીએ
હું વિચારું છું કે દરેક નાગરિક નું ફાળું જરૂરી છે
એકદમ સાચું છે માત્ર સરકાર નથી પરંતુ દરેક વ્યક્તિની જવાબદારી છે
જો બધા લોકો પોતાના કામ પ્રામાણિકતાથી કરે તો દેશ ઝડપે આગળ વધી શકે
હા મહેનત મહેનતરસ મહેનત સસ્ત અને જવાબદાર વિકસિત ભારતમાં પાયા છે
મને લાગે છે કે ભારત પાસે યુવાનોની મોટી શક્તિ છે
બિલકુલ ભારત વિશ્વમાં સૌથી યુવા દેશ દેશમાંનો એક છે
આજે અમારી વાતચીત થી મને વિકસિત ભારત વિશે ઘણી નવી માહિતી મળી
મને મને પણ આનંદ થયો આ વિષય પર ચર્ચા કરવાથી આપણા વિચારો વધુ સારા બની શકે
તો વિકસિત ભારત માટે ઘણું બધું મહત્વનું હતું તો તેમાંથી તમને કયું વધારે ખાસ અને મહત્વનું લાગ્યું
વિકસિત વિકસિત ભારત એક એક યુવાઓ માટે યુવાઓ માટે યોગ્ય દિશા અને કામ કામ નોકરીનો એક વ્યવસાય છે
જેથી રોજગાર મળી શકે એમ કેવા માંગુ છું મે
હા
અને દેશના વિકાસમાં આવક આર્થિકસ્થિતિ સારી હોય તો આવક વધે અને વિકસિત દેશ થઈ શકે
બરાબર
તેથી અ શિક્ષણ વિશે કાંઈ
આપણેે શિક્ષણ શિક્ષણમાં પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. સારી મહેનત કરવી જો જોઈએ.
શિક્ષણ સારું હશે તો તેમનો વિકાસ પણ ઝડપી અને સારી રીતે થશે.
હહ બિલકુલ ભારતનો વિકાસ ઝડપી થશે.
અને વિકાસ માટે પર્યાવરણનું મહત્વ
પર્યાવરણથી આપણા દેશમાં સ્વચ્છતા અ પ્રામાણિકતા લોકોમાં જવાબદારી એવું વધે છે.
તો પર્યાવરણ પણ મજબૂત પાયો ઉભો કરે છે.
બિલકુલ એક પ પર્યાવરણ બી એક ભારતનો એક વિકસિત પાયો છે.
વિશ્વની સૌથી યુવા દેશમાંનો એક છે એમ કેવા માંગો છો ને?
હા એ
આજે એ અમારી વાતચીતથી મને વિકસિત ભારત વિશે ઘણી નવી માહિતી મળી છે. તેથી હું તમને તમારો આભાર માનું છું. અને આવી જ માહિતી મેળવવા માટે હું તમને અ પાછી કોઈ એડવાઈસ માંગા
હા મને પણ આનંદ થયો. આ વિષય પર ચર્ચા કરીને.
હહ ચાલ હવે હું આ વિષય પર અનેક નિબંધ પણ લખીશ. અને ફરી વાત કરીશ.
ખુબ સારું જરૂર. તો મને ફોન કરજે.
ચોક્કસ ચાલ હવે બાય.
બાય ફરી વાત કરશું.